હલો.
શું કરો તમે?
હું તો બસ એમ બેસેલી હતી અને ઉપટન લગાવલી છું મોડા પર તમે શું કરો?
હા અમે મે પણ બેસી શકોએ ઉપટન લગાવ્યું તમે ફેસ પર.
હ હું આજે છે ને બેસન અને જરાક મને ફિગમેન્ટેશન લાગતું હતું ને એ ટલે જરાક બેસન જરાક પેલું બટાકાનો રસ આવે ને તે અને દઈ નાખી છે.
અચ્છા હા હું અ હું પણ છે ને હમણાં જરાક પેલું બરફ વાળા પા પાણી આવે ને તેમાં મો ડીપ કર્યું છે મોડું.
એ કઈ છ.
હા
નાય્ ખુંજ
હા એજ પાણી નાય્ખુ
અને જે હા અને જે ઉકેરાંત મે એ ઉપયોગ કર્યો છે ને જેનો તેનો શું ફાયદો થાય તમને હું કહું તેનાથી શું થશે કે તમા મારું જે મોર છે ને તેનામાં જે આપણે જે આપડ ડા્ક હોય ખરાબ હોય પછી ચરો છે આપડો પછી જરાક કાળું કરી કાળું પણ થઈ ગયું છે તો તેનાથી છે તે લગાવે એમ એ તો પહેલી પહેલા લગાવ્યા તો ના થાય પણ એમ હપ્તા આપણેે લગાવ્યા કરીએ ને તો આપનુ ચરન્ ખેચિ ઉઠે છે.
અચ્છા હા હું જે બરફ વાળા પાણી કરું ને તેનાથી ખબર શું ફાયદો થાય છે.
પણ તમે કઈ દઉ
હા હ કેવ એનાથી છે ને ફેર જે આપણું મોડું હોય ને તે એકદમ લઇટ રહી છે અને છે ને જરાક મોડામાં છે ને ગ્લો આવે છે.
હા એટલે ચમકદાર હોય છે ને જરા કડક થઈ જાય છે.
હા એજ અને તમને ખબર પેલું જે આપણને એમ પેલું કાળું પડી જાય હા એકદમ જરાક ટેન થઇ જાય.
હા
તો છે ને જે ટાઈમ થઈ ગયેલું હોય ને તેના ઉપર બધા કે મુલતાની મી્ટી બી લગાવે ને મુલતાની મ મી્ટી માં પેલું દહી અને કઈ નાખીને
એવું થઈ કઈ છે નને એવું ના હોય જે આપડ સ્કીન જેમ કે આપણે ટેનિંગ એટલે કઈ પણ હોય આપ સ્કીિનમાં કોઈ પણ જેમ કેણાં તો ક્યા છે આપણે તાપમાન ગયા તો એક તો મુલતાની મીતિ છો તેમાં દહી નાખો તમે જે કીધું દહી એ પણ નાખી શકાય છે. અને એક આવે મીતાની મીતિ સાથે જરાક દહી પછી જરાક ગુલાબ જળ અને જક એકદમ જરાક છે હળદર અને કોઈ કોઈ લોકો શું કરે છે કે એમાં છે ને મલાઈ ફ્રેશ મલાઈ આવે ને દહી માં એ પણ નાખી દે છે પછી એ મિક્સ કરીને ચહેરા પર પંદરા મિનિટ પંદર મિનિટ લગાવે છે. પછી એમ સુખાઈ જાય ને તો તેને એમ સાફ કરીએે છે કોઈ કોઈ પાણીથી સાફ કરે છે અને કોઈ કોઈ એમ ડાયરેક્ટ આવે છે વસ્તુ તેનાથીમ કાઢી લે છે રબ કરીને તો અને હા એ પણ છે કે જારે પણ આપણે ઉટન લગાવીએે ને હા. તો ત્યારે છે ને આપડણે કોઈ એમ હરકત ના કરવી છે કારણ કે આપણે જો હૈલા તો આપણા અ આપડે જે મોડું છેને ત્યાં કરછલીઓ પડી જાય છે. તો પછી તેનાથી આપણે ડોહા જેવા દેખાવ લાવશું તે પણ ધ્યાન રાખવું જોઈએ
હા હા એક તો ખબર જ હતી મને કેમ કે હું પણ ઉપટન લગાવ ને
હા હા અને લોકો સ્ક્રબ કરે છે જેમ કે આપડે સ્ક્રબ કરવાથી તમને ખબર છે કે આપડામાં જે વ્હાઈટ સ્ક્રબ એટલે વ્હાઈટ ડે સ્કીન જે પણય નીકળી આવે છે ગંદકી બધી તો તેના પર આયુર્વેદમાં તો એમ જ છે ઘરના નુસ્ખામાં કે ટામેટું હોય ને તેને કાપી લેવાનું અને તેના પર સાકર હોય ને સાકર ખાંડ તે નખિ દેવાનું અને તેનાથી આપણે ફેસ પર રબ કરવાનું ધીરે જોરથી ના કરાય ધીરે ધીરે રબ કરીને એટલે ઘસી ને તો તેનાથીધ સ્ક્રબ થાય છે અને બીજું આપ તેવી જ રીતે એને કોફીથી પણ કરી શકાય છે તેનાથી ડાગરે કાળા દાગ્ પણ દૂર થાય છે અને સ્કીન પણ એમ સ્ક્રબ થાય છે આપડી ઘસાય છે તો તેનાથી મ સોફ એટલે કે ત્વચા એકદમ સુંદર થઈ જાય છે અને ચમકદાર પણ બને છે અને એકદમ તો મુલાયમ એમ થઇ જાય છે
અચ્છા હા સારું અને ખબર કે બધા પેલું એલોવેરા જેલ પણ લગાવે છે એમ ફ્રેશ એલોવેરા જેલ રાત્રે એમ સુતા પહેલા અને હા એજ અને બધા પેલું હમણાં તો કોરિયન ટોનર બહુ ચાલતું છે ને ઓડિન્સ
હા હા એ મેં એ ને મેં હું એ બનાવેલું તો ચોખા ને બે રીતે બનાવા ને એક તો ચોખાને પૂરી રાત પાણી પલાળી રાખવાનું અને સવારે એમ ટોનર યુઝ કરવાનો અને કોઈ કોઈ શું કરે છે કે અ જે ચોખા પાણી હોય ને તો ઉબાડે છે ને તે પાણી લે છે એમ બંને જ ફાયદો કરે છે અને કોઈ કોઈ લોકો મિક્સર માં પીસી પણ લે છે ચોખાને પણ એનું ક્રીમ પેલું ફેસ માસ્ક બનાવીને એમ મોડા પર લગાવે છે
હા હા એ પણ અને છે ને પેલું ખબર તમે બીટરૂટ વાળું ટ્રાય કર્યું છે
ના ના મેં હું નથી કર્યું તમે કર્યું છે
હા એટલે બીટરૂટમાં છે ને આમ લોકો પેલા છે બીટરૂટ ન આખું જ્યુસ ના કાઢી મૂકી નાખીયે ચુકંદ બીટરૂટ
હા ચકંદર નું
ચકંદર નું પછી છે ને એની અંદર પેલું જે જ્યુસ હોય તે ફ્રીઝર માં મૂકી દઈએ અને પછી થોડું થોડું જ્યુસ લઈ એની અંદર જક બેસન દહી એટલે દહી ઓપ્શનલ છે તમને નાખવાનો જેની કેને એમ ડ્રાય હોય ને એ લોકો ને પણ દઈ નાખે કેમ કે દહી ચાક પેલું મોશચરાઈઝર નું કામ કરેને
હા હા
તો દહી અને જરાક એકદમ જરાક ચપટી એકદમ ચપટી પીલી હળદ તેમ ગૂંજી નાખે ને તવા પર
હા હા
તે હળદ જરાક હા શેકી નાખી ને તે હળદ જરાક નાખવાની પછી મિક્સ કરીને છે ને પંદર મિનિટ સુંંધી છે ને એમ મોડા પર લગાવીને રાખવાનું એના પછી ફેસ આપડણે ધોઈ મૂકીએ ને મોડું એના પછી આપડો ફેસ એમ બહુ જ સારું થઈ જાય ગ્રોઈંગ થઈ જાય.
અચ્છા હું આખું ટ્રાય કરીશ કેમ કેમ બધા હપ્તા આપડે અલગ અલગ ઘરનું તો યુઝ કરી શકાય છે બહારની જે ક્રીમો હોય તે તો એક જ યુઝ કરવા એમ ન ફાવે આપણને તો આપડે એમ હપ્તા એમ બદલી શકીએ પણ એવું નઈ કે દર વખત તે આપણેે બદલી દેવાની તેને હા ને પછી બીજું તો એક પછી ટોલર બધા લગાવે છે ને.
કયું.
અ લોકો શું કરે દૂધી નો ઉપયોગ દૂધી આવે તેને પણ એવી રીતે કદુ ક્રશ કરીને તેમાંથી પાણી રસ કાઢી દે છે. અને તેને પણ ચહેરા પર લગાવે છે અને તેનો ચહેરો તો છોડો તો એના તો વાળમાં પણ લગાવવાથી વાળ
ઓ અચ્છા એવું છે. અને વાળ માટે તો બધા આવલા પણ ખાય ને.
હા હા આવડા આવડા છે પછી શું કેવાય આપડે પાલક પણ ખાવું જોઈએ તેના માટે તો આપડે વારતા આપડે થોડા ઉપર છે હમણા તો બીજું કે અ પેલું શું શું કેહેવાય તેને અ બેસન બેસન લોકો કે કે દરરોજ આપડણે જરાક બેસન લઈને તેમાં જરાક પાણી લઈને મોડું એમ સાફ ને તે પણ એક આપણેે ફેશવોશ જેવું જ કામ કરે છે.
ઓહ અચ્છા એવું છે અને ખબર બધા છે ને એમ રીલ્સમાં જોતી હતીને તેમાં બહુ જ વાયરલ હતી વચ્ચે એક રેમેડી હોમમેડ રેમેડી ઘરની અ એમાં શું થતુ તો કે એક પેલો તાવલો લેવાનો એની અંદર
તવો તવો તવો તાવો નહી તવો હો.
હા તેજ તવો તે તવો લેવાનો અને એના એના ઉપર હળદ નાખી દેવાની પછી જ હળદ ને પેલો શેકી લેવાનું મા જરાક જે જાય પેલું હળદ છે ને સોનરી રગ્ન થઈ જાય ને
હા-હા.
તો એને કાઢી મુકવાનું પછી એક બાઉલ લેવાનું એટલે એક કટોરી તેમાં હળદ નાખવાની હનીજાક નાખવાનું અને એમાં છે ક કૈમ પેલુ લીંબુ હા એજ મધ
હા.
તો પછી મિક્સ કરીને પછી એમાં મેં જોયું હતું.
અચ્છા હા કોઈ કોઈને લીંબુ લાગે. પણ બધા એમ બોડી પર લગાવે તો શરીર પર ચાલે મોડા પર છે લીંબુ એમ કોઈ કોઈને સૂટ ના થાય એમ તમે લગાવો છો તમમે જો અચ્છા હા. તો લીંબુ રાખી શકાય.
હા તેજ તો પછી એ મિક્સ કરી. ને હાથ પર લગાવે ને તો ટાનિંગ બહુ જ એટલે બહુ હદ સુધી અ પેલી કનિક પકડી જાય મેં ટ્રાય નથી કર્યું છે.
છે ને તમે જે કીધું છે ને એવી જ રીતે એમાં જ રાખીને આપણે ક્લિનિક પ્લસ કોઈ શેમ્પુ જ રાખ જ ના હલો અને એને મિક્સ કરીને પગ પર એમ ઘસવાનું તો તેનાથી એમ જે એમ રોલ આપડે દર રોલ કરેને પગવા ઘસી ઘસી ને તેનાથી પગના પર કાળાશ દૂર થાય છે અને પગના એક રોલોના આવે છે પગમાંનો ફૂટનો તળિયા પર લગાવવાનું અને એના પછી તળિયા પર તે લગાવી લેવાનું તેમ આપણું જે તળિયું છે ને તે પણ એકદમ સુંદર અને મુલાયમ રહી પેલું જે રોલન આવે ને તે બોડી વાઈઝ બધુ જ લગાવવાનું તેમાં છે ને આવે છે કે ફૂટનું પણ આવે છે એટલે કે આપડે તળિયા નું રોલર અના આવે છે તેમ તળ આપણું મુલાયમ રહેશે તેનાથી કેમ કે હમણાં તો એમ શરદી આવશે તો ફાટવા લાગશે પગ એમ ગંદા થઈ જાય છે હવે રોજ નુ આવન જવર હોય છે તો તેમાં તો પગની તો વાટ જ લાગી જાય છે બધા આપડે ખરી મોડા પર ધ્યાન આપએ છીએ હા પગને તો જોતા જ નથી
હા એ પણ સંચો તમે ધીરે બોલો ને પણ
હા પછી જે હું તમને કીધું ને કોફી વાળું તેવી રીતે કોફી વાળું શું થાય કે જેમાં તેમાં મજ કોફ હા
કઈ નહી તમે જક ધીરે બોલશો તમે બહુ ફાસ્ટ બોલ
તો તેમાં છે ને કોફી મધ પછી કોફી છે મધને મિક્સ કરી જોતું ને આપે કે શરીર તો બધા શરીર પર ઘસવાનું અને ત્યારે છે ને કોઈ શાંબુ કે બોડી વોશ નો ઉપયોગ ના કરવો ખાલી તે સ્ક્રબ ન ઉપયો કરવો અને તે ઘસવાનો બધા શરીર પર પછી એમ પાણી થી સાફ કરી દે લેવાનું તો નાઈ લેવાનુ તો તેના થી શુ થશે કે આપડી જે અંદરની અંદરથી જે હસે ને મેલ એ બધું તે નીકળી જશે અને તેનાથી આપ શરીર પણ મુલાાયમને ચમકદાર બનશે
અચ્છા એવું છે હું ટ્રાય કરા
હા ખર્ચો જાય એમ સારું છે ને આપણેે આ દર વખતે આપણે આપડા ચહેરાની જ કેમ આપણે પૂરી બોડીને કરીને ધ્યાન આપવું જોઈએ
એ તો તમે બરોબર જ કિધું એકદમ જ
હા ચાલુ તો હવે હું લગાવી સાફ કરીલ મોડા પર લગાવેલું છે
હા હા સારું ચાલું બાય